બોલો કેમ છોમણા.
બસ વરસાદ ચાલુ છે.
ઓ બરાબર હા અહિયા પણ વરસાદ હતો હમણાં.
હમ્મ. વલસાડમાં ઝાડ બધા. મસ્ત લીલા લીલા દેખાાય.
હા. અત્યારે પછી વાવાઝોડું આવે ત્યારે પણ એમ જાડે એ એવામ હા પડી જાય.
હ, ન અત્યારે તો બસ બધુ ચારેય બાજુ લીલું લીલું. ધોવાઈ ગયા હોય પાન સરસ.
હા.
પવન સરસ આવે ઠંડો.
હા.
ઝાડ ના હોય તો આપડે શું કરીએ? એ થઈ જાય. ઘણી વાર, એટલે આમ જોવું તો કે છે સરકાર કે વૃક્ષ વાવો તો બરાબરજ છે. એ ઝાડ વીના બધું અધૂરું છે, વૃક્ષો વાવીએ તો આપ પરા માટેજ સારું છે.
હા.
પછી નાના નાના છોડ પણ વાવીએ તો ઘરમાં, સારા વાઇપ્સ રેતા હોય. ઘરમાં સારું લાગે, તુલસી છે. પુદીનો છે, એવા નાના નાના પ્લાન્ટ બી જો ઘરે કરીએ, ચોમાસા હમ્મ હ, એ બધું સરસ, એટલે વૃ સનું સરસ એ થાય છે, બસ એનું સિંચન સારું થાય ને. સ ટાઈમે પાણી મળે, તાપ મળે, બધું સરખું મળે. તો બહુ સરસ થઈ જાય છે, કુદરતની છે કે એની જાતેજ મોટું થઇ જાય છે.
હા.
તમને ગમે કે નહી વૃક્ષો વાવા?
હા, ગમેને. મારા ઘરે બહુ વર્ષો જૂનું ઝાડ હતું.
હા હા
લીમડાનું.
હા, એ તો જેવો જૂનો થાય, એટલે મજ બહુ જ સરસ. અ ઘટાવારો થઈ જાયને, સરસ એના તો પાછા મૂળિયા બી બહુંજ વધારે ઊંડાણ સુ જાય.
હા.
ફેલાય
ટલે એ છે ને એના એટલું બધું આમ સ્ટ્રોંગ હતુ, કે અમે છેને એના પર હિંચકો બાંધ્યો તો. તો હિચકો ખવાય ને. બહુ જૂનું, બહુ મોટું વૃક્ષ હતુ.
સરસ એ તો બહુ સારું લાગે, હિંચકો બાંધીએ લીમડા ના ઝાડ નીચે, કે કોઈ પણ ઝાડ નીચે. એ એ હિજકો ખાવાની મજા સરસ જ આવે. ગામડાઓમાં તો હજુ પણ આવું હોય છે, વડવાઈઓ હોય એના હિંચકા ખાઈલો.
પછી, આવી રીતે, કઈક હિંચકો દોરડા થી બાંધીને પણ હીંચકા ખાય. ને, હ આ આનંદ આવે એમાં આમ. મજા આવે, ગામડા ની અમુક જગ્યાઓમાં કેવું હોય કે આવા મોટા મોટા ઝાડો હોય. તો ઝાડો નીચે હિચકા બાંધે, એના નીચે ઘણા લોકો આમ હ ચોર જેવું હોય ગોળ ચોરા જેવું બનાવે તો એ ઝાડ નીચે બધા બેસે ગામડાઓમાં પંચાયત જેવું થતું હોય તો એ બી આવી રીતે મોટા ભાગના ઝાડની નીચે જ બધા બેસતા હોય છે હ અને અત્યારે હમ
અમુક દવાઓ પણ ઝાડ માંથી આયુર્વેદિક દવાઓ પણ ઝાડમાંથી બને છે ને
હા ઘણી બધી આમ જોવો તો ઘરમાંથી જ એમ જોવું તો ઘરે જ તમે કેટલી બધી ઔષધિ એ કરી શકો છો કે લીમડામાંથી બી તમને ચૈત્ર મહિનામાં જે લીમડાના રસ નું મહત્વ છે ભલે કડવો છે પણ એ વખતે નવ દિવસનો પ્રયોગ હોય છે તો ઘરે લીમડો હોય તો તો ઘણું સારું કે આપડે એના પાન લઈને ઘરે પછી એના થળિયા હોય એમાંથી ગુંદર નીકળતો હોય બધું બધું બહુ બધું ઝાડ વૃક્ષોમાંથી આપણને મળી શકે છે તો પછી હ આપડે આંબો વાવ્યો હોય તો એમાંય સારું હોય કે સારા ફળ આપણને
હમ
ઓટ ઘણાં બધાં વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે વૃક્ષો આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. તેઓ શુદ્ધ હવા આપે છે, પર્યાવરણનું સંતુલન જાળવે છે અને આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય બનાવે છે.
હા, મને વૃક્ષો ખૂબ ગમે છે, કારણ કે વૃક્ષો આપણને શુદ્ધ હવા, છાંયો, ફળ અને સુંદર પર્યાવરણ આપે છે. તેથી આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેમની સંભાળ રાખવી જોઈએ.
મને વૃક્ષો ખૂબ ગમે છે. મને હરિયાળું વાતાવરણ, ફૂલ-છોડ અને કુદરત ખૂબ જ પસંદ છે. વૃક્ષો આપણને શુદ્ધ હવા, ઠંડક, ફળ અને છાંયો આપે છે. તેથી હું માનું છું કે દરેક વ્યક્તિએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેમની સંભાળ રાખવી જોઈએ. મને ગેલેરીમાં સમય પસાર કરવો ખૂબ ગમે છે. અમારી ગેલેરીમાં વિવિધ પ્રકારના ફૂલના છોડ, લીલાછમ છોડ અને નાના વૃક્ષો છે. સવારે અને સાંજે ત્યાં બેસવાથી તાજી હવા મળે છે અને મનને શાંતિ મળે છે. હરિયાળું વાતાવરણ ખૂબ સુંદર લાગે છે અને કુદરતની નજીક હોવાનો આનંદ મળે છે. જાતજાતનાં વૃક્ષો ભાવે, કુંડામાં પણ ઉછેરી શકાય છે. પ્લાન્ટ બધા સરસ લાગે છે. જ્યારે ચોમાસામાં વરસાદ આવે છે, ત્યારે બધે હરિયાળી છવાઈ જાય છે. ત્યારે ભીની માટીની જે સુગંધ આવે છે, એ મનને ખૂબ જ આનંદ આપે છે. એ મને બહુ જ ગમે છે. એનાથી એકદમ તાજગીનો અનુભવ થાય છે. પોઝિટિવિટી આવી જાય છે. એ છે તુલસી. તુલસીને પણ આપણે ખૂબ જ પવિત્ર અને ઔષધીય છોડ માનીએ છીએ. તુલસીનો છોડ હોય, પછી ફુદીનો હોય. ના, થોડાક એવા પણ બીજા છોડ હોય છે.
હા
અને ઘણી જગ્યાએ તો મોટા મોટા, ઊંચા ઊંચા નારિયેળના ઝાડ હોય છે, તેમજ સોપારીના ઝાડ પણ હોય છે. ઝાડ હોય. અમુક જગ્યાઓમાં તો લોકો ખાસ એવી જગ્યાઓમાં વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષો ઉગાડે છે. પ્લેસ પર જતા હોય કે ભાઈ, એવી જગ્યા પર જઈએ જ્યાં બસ હરિયાળી જ હરિયાળી હોય. આવું લીલોતરીથી ભરેલું વાતાવરણ હોય છે. ખાસ કરીને જ્યારે ચોમાસું આવે છે, ત્યારે ચારેય બાજુ હરિયાળી છવાઈ જાય છે. સ્પેશિયલ રૂમ માટે નહીં, પરંતુ એવી સુંદર જગ્યાઓ જોવા અને ફરવા જતા હોય છે. મુંબઈ સાઇડ પણ આવી ઘણી સુંદર અને હરિયાળી જગ્યાઓ જોવા મળે છે.
હતા. જંગલો અને એવું બધું જોવા પણ લોકો જતા હોય છે.
હા, એમાં બધે લીલોતરી જ લીલોતરી હોય છે અને ચારેય બાજુ વૃક્ષો જ વૃક્ષો જોવા મળે છે. હા, એમાં બધે લીલોતરી જ લીલોતરી હોય છે અને ચારેય બાજુ વૃક્ષો જ વૃક્ષો જોવા મળે છે. ખૂબ જ સુંદર દૃશ્ય હોય છે. હોય, કોઈ કોઈ જગ્યાએ તો જંગલ જેવું વાતાવરણ પણ જોવા મળે છે.
હા, બરાબર. અલગ અલગ પ્રકારનાં ફૂલો, પછી વિવિધ પ્રકારનાં વૃક્ષો, એ બધું જોવા ખૂબ જ સુંદર લાગે છે. પણ જોવા મળે છે.
એ બાજુ તો બધા અલગ અલગ પ્રકારનાં છોડ, ફૂલો અને વૃક્ષો જોવા મળે છે. ફૂલો પણ અમારા ત્યાં એટલા સરસ જોવા મળે છે. તેના કલર સરસ લાગે છે કે રોજ સવારે ઊઠી ઊઠીને એવું જોયું હોય તો આમ દિવસ સારો પસાર થઈ જાય.
હા,
ઝાડ, ઝાડ પણ હોય તો પક્ષીઓ ને બહુ સારું એમ એક ઝાડ હોય, તો ઝાડની અંદર એ એમનો પોતાનો માળો બનાવતા હોય છે. તો અંદર એ લોકોને એમની પોતાની તો ઓકે. એમના બચ્ચાંને રાખવા માટે તો તેઓ માળો બનાવે ઝાડ તો હોવું જ જોઈએ. દરેક જગ્યાએ અમા
હા,
અમારા ત્યાં પણ માળો બનાવે. આ લીમડાનું ઝાડ હોય કે કોઈ બીજું ઝાડ હોય, અમારા આજુબાજુમાં ઘણા એવા હા, ઝાડ છે, એક ફૂલોનું આખું એ છે એની અંદર એટલા સરસ કુદરતી અનાયે તો માળા બનાવ્યા હોય ચકલી એ નાની નાની ચકલીઓએ-'
હા,
હમ
અત્યારે તો વરસાદમાં એ લોકો માળામાં જ રહે, બહાર નીકળ્યા નીકલા ના એટલે અછી એલો એલોવેરા બધું છે, એ પણ કેટલું કામમાં આવે છે એલોવેરા નું ઝાડ
હા હા હા.
એમાં જે આપણેે એનો હેર માસ્ક બનાવી વાળમાં નાખીએ તો પણ સારું. પછી અમુક દવાઓ માટે પણ સારું એલોવેરા પછી એ આપડે ફેસ ઉપર લગીએ તો પણ આપડે એમ સારું લાગે, ઠંડક લાગે.
હા હા એ એલોવીરા બી સારું ઔષધિની રીતે બી સારું છે અને ઘરમાં પણ વપરાશ માટે બી સારું છે. આંખોને પણ ઠંડક આપે.
હા સાચી વાત છે.
ઘણા એને કાપી ને આંખો ઉપર રાખે. તો એ પણ સારું છે.
હા ઘણા જે નુ જ્યુસ પણ બનાઈ ને પીવે છે.
હા એ વેટ લોસ માટે બ ઘણા એલોવિરા ન જયુસ તાજા એલોવરા ટા નો જ્યુસ બનાવીને એ પીતા હોય છે.
પછી એલોવેરા આમ સ્કીન માટે પણ સારું.
હા. તમને જ તમને કયા ગમે ખરા? બધા એલોવીરા ને બધું કરવાનું.?
હા ગમેને ગમે ના. અમારા ઘરે તુલસી અમે વાવ્યા છે તુલસી છે, પછી પુદીનો છે.
પછી અલગ- અલગ પ્રકાર ના વૃક્ષો છે. સીતાફળ છે એ બધું વાવ્યું છે.
હા સીતાફળ પણ હા એ પણ એનું ઝાડ પણ સારું એના પાન સરસ હોય છે એના પણ.
હા મને તો બહુ જ ગમે લીલું લીલું સરસ લાગે. મારા ઘરની આજુબાજુ મારા એનામાં એટલા સરસ લીલા લીલા બધા ઝાડ છે ને. તો મને તો એમ જ થાય કે બસ ચોમાસામાં બેસીને હું જોઉ બેઠી બેઠી અને લીલો લી લા લીલા લીલું આ બધું જોઈએ તો આંખોને બી સારું.
હા.
એ પણ મને વધારે ગમે લોન છે. એવું બધું વધારે ગમે અને ઝાડ મોટા હોય
ઠંડક આ ફેર ત મસ્ત
ઝાડ મોટા હોય ને તો આપણને પવન પણ સરસ આવે એ કેટલું બધું સારું ચોમાસામાં સરસ લીલું લાગે ઉનાળા માં ઠંડો પવન આવે આપણને. ખુલ્લી જગ્યા હોય એમાં મોટા મોટા ઝા ડ હોય આપણા ઘરના આંગણામાં ઝાડ વાવવા જોઈએ તો આ પણને પવન સારું આવે.
સારું આપડે કાલે ફરી વાત કરીશું.
સારું.
હમ ચલ